હમ
હમ યાર તું મને સાચું કહે તારા ગ્રોથ આટલો ઝડપ
હલો
હા
અવાજ આવે છે
હમ
અ અ યાર તું મને સાચું કહે તારો ગ્રોથ આટલો ઝડપથી કેવી રીતે થયો આપણે બંને ત્રણ વર્ષ પહેલા એક જ પોસ્ટ પર જોબ શરૂ કરી હતી આજે તો ટીમ લીડર બની ગઈ અને મોટો પગાર મેળવે છે જ્યારે હું હજી પણ ત્યાંને ત્યાં જ રોજ દસ દસ કલાક ઘસયા કરું છું
હા તારી ભૂલ જ ક્યાં છે કે તું ઘસાઈ તો હાડવક બહુ કરે છે રોજ મોડે સુધી ઓફિસમાં બેસે છે પણ તું સ્માર્ટવર્ક નથી કરતી
સ્માર્ટ વોક એટલે શું યાર કામ તો જે આપ્યું હોય એ પૂરું કરવું જ પડે ને એમાં સ્માર્ટ જેવું શું હોય
અચ્છા હમ રોજ સવારે આવીને બસ કામ કરવા મડી પણ માંડી પડે છે એના બદલે કે પહેલા પ્રાયોરિટી કેમ કેમ નક્કી નથી કરતી એ સૌથી મોટી વાત તો હજી પણ એ જ જૂની પદ્ધતિઓથી કામ કરે છે જેમાં બહુ સમય બગડે છે
અને તે ક્યારેક નવું શીખવાનો પ્રયત્ન કર્યો નથી
યાર ઓફિસ ના કામ માંથી ટાઈમ જ ક્યાં મળે છે એક એક નવ સીખું
સમય કોઈને મળતો નથી નીકળવાનો નીકાળવો પડે છે તને ખબર છે ગયા વર્ષે જયારે ઓફિસમાં નવો પ્રોજેક્ટ આવવાનો હતો ત્યારે મે જોગણની સાથે રોજ રાત્રે અડધો કલાક કને એડવાન્સ ડેટા એનાલિટિક્સ અને આઈ એ આઈ ટુલ્સ નો કોર્સ કરી લીધો હતો જ્યારે નવું સો ર આવ્યું હતું ને ત્યારે આખી ટીમને ું
ચા એટલે જ મેનેજરે તેને સીધી એ પ્રોજેક્ટની લીડર બનાવી દીધી હતી કરુંને
હા બિલકુલ કંપનીને એવા લોકોની જરૂર હોય છે જે સમયની સાથે તે અપગ્રેડ થાય છે કે વર્ષો જૂની તું વર્ષો જૂની ક્લીનઅપસ લઈને બેસી રહીશ માર્કેટમાં તારે વેલ્યુ ક્યારે નહી બી નસ સ્કીલ શીખવાથી તારો આત્મવિશ્વાસ અને તું કંપની સામેથી વધારે સેલરી માંગી શકીશ
હ વા તો તારી સાચી છે પણ સ્માર્ટ વર્ક કેવી રીતે કરવો એ મને નહી સમજાયું
એ ખુબ સરળ છે પેલું તું જે કામ રોજ રિપીટ કરી ત એસલ અથવા ઓટોનેશન ટૂલ્સ નો ઉપયોગ ઉપયોગ કરજેતી ત વિચાર કરને સમય બસશે બીજું કામ પૂરું કરીને ગુપ બીજુ કામ પૂરું કરીને ગુપચુપ કરવા જતી રહે કામ ન વિકલી રિપોર્ટ ડાયરેક્ટ મેનેજરને મેલ કર જેથી તને તેને ખબર પડે કે તું કેટલી મહેનત કરે છે અને આનાી જ કહેવાાઈ
બાપરે હું તો બહુમોઘા મોઢે કામ જ કરતી હતી ક્યારે મારું કામ મેનેજર સામે હાઈલાઈટ જ નથી થતું મને નથીતું કે એથી જાતે ખબર પડી જશે.
હા કોર્પોરેટ દુનિયામાં જે દેખાય છે ને. એ જ વહેચાય છે નિયમિત મહેનત. કર પણ એ સ્માર્ટ રીતે દેખાવી પણ જોઈએ. સાર હજી મોડું નથી થયું તો એ તું એત્યારે કઈ નળ. કઈ રીલ શીખવા માંડે એ નક્કી કર.
હા. આપણી ફિલ્મમાં ડિજિટલ માર્કેટિંગ અને ડેટા મેનેજમેન્ટ નુ બહુ. કેસ છે હું આ વેકેશનમાં. યુટ્યુબ અથવા કોઈ ફ્રી પ્લેટફોર્મ પરથી એ શીખવાનું. ચાલુ કરીશ.
હા પર્ફેક્ટ રો માત્ર વીસ મિટ આપ તું રુ. તો જે આગામી છ મહિનામાં તારી જોબ. પ્રોફાઈલ અને લાઈફ બંને બદલાઈ જશે.
થેન્ક યુ સો મચ તે આજે આખો. તે આજે મારી આખો ખોલી નાખી હવે હું પણ. માકવક બનીશ બનીને બતાવીશ. અને આપણે પાછી જયારે વાત કરશું ને. ત્યારે આપણે આ સ્કીલ વિશે વાત કરશું ચાલો ત્યાં સુધી બાઈ.
હા બાય.